છો, રાધે, રાધે. શું ચાલી રહ્યું છે?
જામ છું. રાધે, રાધે બસ બધું મજામાં શાંતિ છે. તમે જણાવો? બસ બધું શાંતિ છે. તમે જણાવો?
બસ કઈ નહી આ બેઠી હતી સાંજ સાંજનો સમય થઈ ગયો. વિચાર કરું છું કે શું બનાવ જમવામાં? આમ વિચાર જ કરતી હતી કે પાઉભાજી બનાવું કે સેન્ડવીિચ બનાવો આ બંનેમાં થડી કન્ફ્યુઝન ચાલતું હતું મને તો.
આ તો પેલું સૌથી મોટો પ્રશ્ન છે આપણી ગૃહિણીઓનો. કે શું બનાવવાનો છે? હા
તમે બરાબર કીધી હું એ જ વિચારતી હતી કે મારા ઘરમાં તો બધાને છે ને આવું ચટપટું જ બહુ જ ભાવે સાંજ થાય નહીને એમને આમ જ ફરમાઈશો ચાલુ થઈ જાય કે આજે આ ખાવું છે, આજે આ ખાવું છે. તમારી ઘરમાં પણ એવું થતું હશે.
અરે આવું જ છે, બસ આવું છે અને અત્યારના એ લોકોને ફાસ્ટ ફૂડ પર એટલો બધો ક્રેઝ થઈ ગયો છે કે એ લોકોને બસ ફાસ્ટ ફૂડ જ ખાવું છે. પણ હું એટલો પ્રયત્ન કરું છું કે ઘરે જ એ લોકોને સારું એવો આહાર એવો તંદુરસ્ત આહાર એ લોકો ઘરે લે જેનાથી એમનું તબિયત પણ સારી રહે.
નહી નહીં હું પણ એ જ પ્રયત્ન કરું છું કે ક્યારેક છોકરાઓ બોલે ને કે આ બનાવી દ્યો પીઝા ખાવું છે બહાર જવું છે તો હું બનતી કોશિશ ઘરે જ બનાવી દઉ છુ. કારણ કે એને પણ ચોખ્ખું અને હેલ્ધી ખાવાનું મળે. બહારનું બધું મેદાવાળું હું અવોઇડ જ જ કરું છું.
એમ પણ જો ને બહાર એ લોકો કેવી રીતે બનાવતા હોય ચોખાાઈનું ધ્યાન નહીં હોય. અને કેવા તેલ મસાલા બધું વાપરે છે અને એ બધું ખાઈને આપણી તબિયત પર બહુ આડઅસર થાય છ
હા એ તો થાય જ છે. પર હવે છોકરાઓનું તો મન થાય એટલે પણ મને તો વધારે કરીને છે ને ઘરનું જ ખાવાનું વધારે ભાવે જેમ છે આપડા દાળ ભાત છે. એ તો મારું કમ્ફર્ટ ફૂડ છે.
બિલકુલ સાચી વાત છે. ઘરનું સાદું અને પૌષ્ટિક આહાર જ સૌથી બેસ્ટ છે એનાથી તમે મતલબ બીમાર નહીં પડો, તમારી રોગપ્રતિકારક શક્તિ વધે આ બહારનું બધું ખાવીને આજકાલ છોકરાઓમાં કેવી રોગ પ્ર્રતિકારક રોગપ્રતિકાર કારક શક્તિ ઓછી થઈ ગઈ વારે ઘડી બીમાર પડે છે.
ઘરનું હેલ્ધી હોય છે અને બહારનું થોડું કામ ટેસ્ટી લાગે એટલે છોકરાઓ બહાર જવાની વધારે જીદ કરે પણ બારે બહાર કોઈ કોઈ વાર ચાલે જેમ કે અઠવાડિયામાં એકવાર જઈએ તો પણ ચાલો ચા ચાલવી લઈએ આપ આપડે મહિનામાં બે ત્રણ વાર જઈએ પણ છોકરાઓ તો રોજ રોજ બહારની ખાવાની ફરમાઈશો કરે તો એ તો એમના શરીર માટે પણ સારું નથી ને.
હા બિલકુલ અને જોઓ ને તમે બહાર કવું એક જ તેલ વારે ઘડી એને જ તે તળીને એમાંથી જ વસ્તુ આ સીઓડીની ઓપીસીની કેટલી બધી સમસ્યાઓ થવા લાગેલી છે તેલ મસાલા ખાવાથી
હા એ એના કારણે તો થતી છે ને કે આ તમે નામ લીધું
એજ ને અને એક બહુ ચિંતાજનક વિષય છે.
હા હવે મારે પણ એક છોકરો રે છે રોજનું બહાર ખાય છે
હા એટલી બધી ફાસ્ટ ફૂડ પણ આપ આકર્ષિત થાય છે ને પણ એ લોકો સમજતા નથી કે એનાથી એમને આગળ જતાં કેટલી બધી બીમારીઓ થાય છે હૃદયરોગના હુમલા આવે છે કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ થાય છે શું ઘર આવે છે
હા
પણ હું ઘરમાં જ બનાવી દઉં છું હવે મને એમ કેહે છે કે પાણીપુરી ઘરમાં બનાવ પણ હું ઓનેસ્ટલી સાચી વાત કહું તો પાણીપુરી તો બાર ઓટલા બાર રોડ પર ઊભા રહીને જ ખાવાની કંઈક મજા અલગ છે એની તો
હા એ તો મજા આવે છે તમે મહિનામાં એક વાર ખાવ એનું કોઈ તમને સવાલ નથી પણ એમાં જો તમે ઘરે બનાવશો તો એમાં કેવી તમે ચોકસાઈથી એકદમ હાાઈજીનનું ધ્યાન રાખીને બનાવશો હવે બહાર એ લોકોએ કેવું બાર એ લોકો કેવું પાણી વાપર પૈરવોશેષ કેવા હાથથી બનાવ્યું હશે એ નહીં ખબર ને પડનેં
એજ તો મારા મારા બાળકો તો દર અઠવાડિયે પિઝા માંગે બોલો તો હું ઘરે બનાવવાનો જ પ્રયત્ન કરું
હા તો તમે એમને ભાખરી પીઝા પીઝા છે
હા નહી હું એવું જ કરું છું આપડ શું કે છે રવાનું બનાવી દેવું ઉપર નીચેનું ભેઝ અને ઉપર બધી શાકભાજીઓ નાખીને આમ કરીને શેકીને એ લોકોને આપી દેઉું છું
એ જ નને આપ આપણે ઘરે જ એ બધું જે બહાર જે બધું મળતું તું એ ફાસ્ટ ફૂડ એ આપણે ઘરે જ બનાવીને કેવું આપણે સારી રીતે બનાવીને આપીએ તો એ લોકો ખાય તો વાંધો નહીં આપે
ક્વોલિટી અને સફાઈ નું પણ ધ્યાન રાખી શકીએ અને મસાલા પણ આપણા પોતાના ટેસ્ટ મુજબ હોય છે.
બિલકુલ સાચી વાત છે, અને બહાર તો એ લોકો કેવા મસાલા નાખે કેટલા ફૂડ કલરનો પ્રયોગ કરતા હોય છે અને તમને ખબર છે આપણે હોટલમાં જઈએ જમવા. તો એ લોકો તરત જ આપણને બધું આપી દે છે એ બધી ગ્રેવી એ લોકો કેટલા ટાઈમથી બનાવીને રાખી જોઈશું.
હા, નહી નહી બહ જ નુકસાન થાય છે હું તો મારા હેલ્થને લઈને ખૂબ જ કોન્શિયસ છું હું તો પોતે પણ ઘરમાં પણ તેલનો ઓછો ઉપયોગ કરું છું વધારે મસાલાવાળા પણ નથી ખાતી, અને બધી જ રીતે હું બધા ડાયટ મારી પ્રોપર ફોલો કરું છું વધારે કહીને જંક ફૂડ હું ઓછું જ ખઉં છું. અને મારા બાળકોને પણ હું એવી રીતે તેવું પાડું છું.
નહીં નહી આપણે એવું હેલ્ધી લાઈફસ્ટ્ટાઈલ જે તમે જુઓ ને આપણા જે મમ્મી દાદી છે મમ્મી નહી નહી આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ જી પપ્પા દાદા દાદી છે એ લોકોનું જીવન જુઓ ને આપણું જીવન જુઓ અત્યારે એ લોકો આપણા કરતાં કેટલા યંગ અને એક્ટિવ લાગે છે. કોઈ જાતની દવાઓ નથી લેતી. અને જયારે આપણે અત્યારથી ઘરડા થઈ ગયા છીએ.
કારણ કે એ લોકોનું ખોરાક એવું હતું ને એકદમ શુદ્ધ હતું વાતાવરણ પણ શુદ્ધ હતું ખોરાક પણ શુદ્ધ હતું, અને એટલા એના કારણે એ લોકોના કારણકે એ લોકોના ખોરાક એવો હતો ને એકદમ શુદ્ધ હતો, વાતાવરણ પણ શુદ્ધ હતું, ખોરાક પણ શુદ્ધ હતો એના કારણે એમના હાડકાં આજ પણ મજબૂત છે જ્યાં, આપણને જુઓ આપણને થોડું કામ ચલાવે કરે તો આપણે થાકી જઈએ છે.
બિલ્કુલ આજકાલના લોકો જરાક બે દાદર ચઢશે નહીં તો એ લોકો હાંફી જશે એ લોકોને અસ્થમા જેવી બીમારીઓ થઈ જશે. કેમકે એ લોકો આપણે બધું ભેળ-શેળ વાળું ખાઈ રહ્યા છીએ આપ આપણને શુદ્ધ કશું મળતું જ નથી.
લોકોનું વજન પણ કેટલું તેજીથી વધી જાય છે નું વજન પણ વધી જાય છે, પાચનમાં પણ સમસ્યા થાય છે અને બીમારીઓનું તો વાત જ નહીં પૂછો કેટલું બધું બીમાર થઈ જાય છે.
અત્યારે તો જે જે બીમારી આપણે કોઇદીવસ સાંભળી નથી એ બધી બીમારીઓ નાના નાના છોકરાઓને થાય છે. એટલે બહારનું તમે જે જેટલું એટલું ઓછું ખાવ ને એટલું જ સારું છે.
હા એજ તો, હવે મોટા નાના ને તો શું મોટાઓને પણ હાર્ટની બ્લડ પ્રેશરની અને એ લોકોની એનર્જી પણ ઓછું થઈ જાય છે.
હા. અને આજકાલ તો, કેવું માર્કેટમાં ચાલે કે પનીર પણ લોકો ડુપ્લિકેટ વેચે છે પાણી પણ નકલી આવે છે તો બહારનું તો શું ખાઈએ? શું નહીં ખાઈએ? એક મોટ
અને, અને વધારે પડતું બહારનું ખાઈએ ને તો આપણે સ્કીન પર પણ અસર આવે છે જેમ કે પિમ્પલ્સ થઈ જાય વધારે ઓઇલી ખાવાથી આજકાલના સ્કિન પર પણ અસર આવે છે જેમકે પિમ્પલ્સ થઈ જાય વધારે ઓયલી ખાવાથી. આજકાલના બાળકોને તમે જોયું હશે એ લોકોના કેટલા મોટા પર પિમ્પલ્સ થઈ જતા હોય છે વજનમાં પણ કંઈ વધઘટ થતું જ રહે છે લોકોનું ખાસ એ આપણે શું કહે છે જે આપણી જે આપણી ટીનેજરની બાળકો છે ને એ લોકોમાં
હા. બિલ્કુલ સાચી વાત. એ બધું શાના લીધે થાય? તમે બહુ પડતા તેલ મસાલાને એબધું વાપરો છો ને! એના લીધે એના કરતા ઘરનું શુદ્ધ શા ભોજન જ બહુ સારું. એમાં તમને બધા મિનરલ્સ, વિટામિન્સ. કાર્બસ્ બધું તમને મળી રહે છે. ઘરનાં શાકભાજી, દાળ-ભાત, રોટલી-શાક એ સૌથી બેસ્ટ છે.
હા. પણ હવે તો મેં જોયું છે કે હવેની જે જનરેશન છે ને એ પોતાના હેલ્થને લઈને ખૂબ જ કોન્સિયસ થઈ ગઈ છે. આમ, મેં જોયું છે કે એ લોકો ખાવામાં પણ સંતુલન રાખે છે, ડાયટ કરે છે, જીમ કરે છે તો એ મને ગમે છે સારું લાગે છે યોગા કરે છે.
હા.. એ જો ઘણાલોકો આ વિશે જાગૃત છે.. પણ તો પણ છતાંપણ, અમુક જે લોકો છેને એમને ફાસ્ટફૂડ પ્રત્યે ઘણું આકર્ષણ છે..
હા પણ, અમુક લોકો એ કરે છે તો એના જોડે એ લોકો એક્સરસાઇઝ પણ કરવી જોઈએ જેટલું એ લોકો કરે છે ને ખાય છે ફાસ્ટફૂડ એના પ્રમાણમાં એ લોકોને એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. એના કારણે શું શરીર પણ ખરાબ ન થાય.
સાચી વાત છે તમારે ખાવા પીવા સાથે તમારે થોડીક શરીરને કસરત તો આપવી ખૂબ જ
હા અને જરૂરી છે અને ફાસ્ટ ફૂડ ટેસ્ટી લાગે છે નો ડાઉટ પણ આપણે એને છે ને લિમિટમાં ખાવું જોઈએ વધારે વધારે આમ ખાવા બીજીએ તો આપણું જ શરીર બગડી જશે.
બિલકુલ મારા ખ્યાલથી તું ફાસ્ટ ફૂડ જે બહારનું ખાવાનું ભોજન છે ને આમ તો હું તો મહિનામાં એક એક જ વાર પ્રેફર કરું છું. પછ છતાં પણ મહિનામાં બે વાર ખાસ ને તો વાંધો નહીં પણટ તમે જે અઠવાડિયે અઠવાડિયે મહિનામાં ત્રણ ચાર વાર બધું ખાવઓ છો બહારનું એ નહીં સારું. ઓકે.
હા એ નથી સારું હા ચાલ આપણા બાળકો છે અને આપણને પણ કોઈ વાર આમ થાય ને કે આજે રસોડા થી છુટી લઈએ આપડણે આપણને પણ થાય ને કે રોજે રોજે આપણે બનાવ બનાવ કરીએ છીએ. તો એ ટાઈમ પર ચાલે કે ચાલો આપણું પણ બ્રેક થઈ જાય અને છોકરાઓને પણ કઈ અલગ નવું જુદું ટેસ્ટ મળે. તો એ પૂરતું ચાલે પણ રોજે રોજે તો ન જ ચાલે.
હા રોજ તો નહીં જ ચાલે અને જે જે બહાર જે જે વસ્તુઓોાવતી હોય છોકરાઓને ઘરનાઓને આપણે એ બધી વસ્તુઓ ઘરે પણ આરામથી અને ચોખ્ખાઈનું ધ્યાન રાખીને વધુ સારી રીતે બનાવી શકીએ.
હા આ એજ મોટું છે કે આપણેે અ જયારે બનાવીયએ ઘરે તો આપ આપણે ચોખાઈ થી બનાવી શકીએ જે આપણને બહાર નથી મળવાનું છે.
બસ પ્રશ્ન એ છે કે આજકાલ લોકોની જે લાઈફસ્ટાઇલ જિંદગી એટલી ફાસ્ટ થઈ ગઈ છે. ને કે એ લોકો શોર્ટકટ જ શોધતા હોય. ફાસ્ટ ફૂડ બહાર એ લોકોને ઇઝીલી અને ટૂંકા સમયમાં મળી જાય છે બસ ઘરે તમને ટાઈમ લાગે. બનાવવામાં. સમય જશે એટલે એ લોકો બધા તું માથાકૂટ કંઈ રાખે જ નહીં અને બહાર જ ખાવાનું પણ આવું નહીં કરવું જોઈએ.
છે હું પણ હવે ધ્યાન હું તો ધ્યાન રાખું જ છું પણ અગાડી પણ વધારે ધ્યાન રાખીશ કે મારા છોકરાઓ આવું કઈ જ ન ખાય
હા એ તો આપણા હાથમાં જ છે કે આપણે અગર લાંબુ આયુષ્ય તમે જોયું ને આ બધું હવે પહેલાંના સમય કરતાં હમણાં લોકોના લોકોનો આયુષ્ય કેટલો ટૂંકો થઈ ગયો છે પેલા લોકો કેટલું આયુષ લાંબુ રહેતું હવે તો એ રેશિયો ઘટ ઘટી ગયો છે આ બધું ફાસ્ટ ફૂડ ખા ખાવાના કારણે બેઠાડું જીવન છે કોઈ એક્સરસાઇઝ નથી એના લીધે થયું છે એટલે આપ આપણે ધ્યાન તો રાખવું જ
રાખવું જ પડે છે ચાલો તો હું પણ હવે તૈયારી કરી લે રસોડામાં જાયને ઠીક છે મળીએ સારું લાગ્યું તમારીથી વાત કરીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે